હા
જય શ્રી કૃષ્ણ હા બસ મજામાં તમે કેમ છો હમ્મ બોલો કેવું ચાલે ત્યાં વરસાદ છે
આજે તો બોવ જ પડ્યો
હમ્મ અયા બહ બધો વરસાદ છે બાપ્પા
તમે પણ નડિયાદ ના જ છો
હા હું નડીયાદની જ છું
અચ્છા તો બોવજ બધે પાણી ભરાઈ ગયું છે ને એમાં પણ આજે ખોટા કોલેજ ની પકડી ગયા હતા તો પાણી ભરાય ગ્યુંતું પાણી ન પાણી માં આવવું પડ્યું અને એમાં સામે આવ્યા તોવી વિડયો વાળા વિડીયો ઉતારવા મળે
હા
આપડને શું ખબર કે આજે આટલો વરસાદ પડશે સવારનો ચાલુ થઇ ગયો છે અને એમાં પણ કઈ
હમ્મ જર્મર પણ ચા તો પછી મને એમ કે બંધ થઈ જશે પણ તો એ ચાલુ ને ચાલુ જ રહ્યો હત બાપા ત અમારા કોલેજ બાજુ બી બો વરસાદ છે
કઈ સાઈડ કોલેજ તમારી
મારી પલાણા બાજુ છે
અચ્છા અને એમાં પણ કઈ રિક્ષા પણ ના મળે
હા એજ ને અને પછી તો
એક્ટિવાને બધું બાઈક બધું બંધ થઈ જતું હતું
હમ્મ અને તો પાણી એટલે બધી ભરાય જાય ને આપડે નડિયાદ માં તો બોવ ભરાઈ જાય છે
હા હું તો પેલી વખત આ વખતે બહાર નીકળી આટલા પાણીમાં કેમ હું જે સાઈ રહું છું મારા ઘર સાઈટ નથી ભરાતું કોલેજ રોડ વાનિયાવડ સાઈડ કેટલું બધું ભરે ગયું હા
હમ તમે કયા બાજુ રહો છો
હ હું અહીંયાવાળ સાઈડ રિલાયન્સ છે ને ત્યાં આગળ જાઉં છું.
કે હા મારું ત્યાં આવા જવાનું બહ ચાલતું રહે.
બધા ન આ સાહેબ બહો જ હોય છે.
હું તો યોગીનગર રહું છું.
યોગી નગર. એટલે હા યોગીનગર આપેલું ને મિશન રોડ સાઈડ.
છે.
હા, હા તે્યાં આગળ છેક તેં આગળ તે.
હા બો અહીિયાંયા તો છે ને રોડનું કામ ચાલે છે ને તો એક સાઈડ નો જ રોડ ચાલુ છે તો આ. કેટલું ટ્રાફિક હોય છે ને બાપા.
હું બીબી એ માં આઈટી કરું છું.
બરાબર. બધા બીબી સવારે જેટલાના બી ફોન આવ્યા બધા બીબી જ કરરે છે.
એ તમે.
હું બીસીએ કરું છું.
બીસીીએ.
હા. હ.
તો તમારે બીસીએમાં તો તમને વધારે એઆઈ અનેને ટેકનોલોજી ની બધી વધારે ખબર હશે ને.
હા એ બધું અમારે વધારે આવે કારણકે હવે આગળની જનરેશનમાં મતલબ.
અત્યારથી ના જેટલું કોમ્પિટિશન વધી ગયું છે એ આમાં તો જ્યાં સુધી આપણે. ભણી નીકળીશું ત્યાં સુધી તો કેટલું બધ આપણાને કોમ્પિટિશન વધારે મળશે.
એ તો અને અત્યારે જ. કેટલું કોમ્પિટિશન છે કે એક ફિલ્ડ ની અંદર જ આટલા બધા લોકો લોકો ભાઈ મતલબ બું લાગે કે આપણેે હવે એમનાથી વધારે કરવું પડે તો કઈ.
હરીફાઈ થવા માંડી છે ને એક જાતની.
એજ તો.
પછી આપડણે બહાર નીકળીશું ભણીને ત્યારે જ આપડણે જે એરિયામાં જવાનું હોય છે ત્યાં આગળ જ બધા. કપડા થી ને વધારે નોલેજ વાળા હશે. કેમ કે એ બધા એરિયામાં તો અત્યારે છવાય જ ગયું છે. આપણાથી નાના નાના. સ્કૂલ ના સ્ટુડન્ટસોને પણ ઈઆઈ ના સારા સારા યુઝિસ કરતા આવડે છે. કેમ કે જ્યાં જો ત્યાંગળ બધા એ આઈ એ આઈ જ કરતા હોય છે.
સ્કૂલ માં જ તો એ આઈ મતલબ કેવી રીતે આવે. સબ્જેક્ટ આ્યો છે તો હવે કે કેવી રીતે યુઝ કરવાનું ને બધું.
મને અમણાં બે દિવસ પહેલા જ ખબર પડી એક છોકરી સાથે વાત કરીને તો કેહેતી હતી કે નાઇન્થ સ્ટેન્ડર્ડમાં એક આઈ. નો નહ એનું પ્રેક્ટિકલ પ્લસ થિયરી બંને મૂક્યું છે.
હા બેવ મૂક્યું છે હવે એ લોકો તો આવું બી વિચારે છે કે હવે આપડે છે ને બધું. કામ હવે ઓનલાઈન કરી દેવાનું એમ કારણ કે હવે આ ટેન્થ પછી આ લોકોનું જે બધું. છે એ બધું એક એક કે કોમ્પ્યુટર ક્લાસ ને બધું એ આઈ ઉપરથી થશે કે. પ્રોજેક્ટ તમારે એઆઈ પરથી બનાવવાનું ને બધું.
અને કેહેતા હતા અમને તો ના હોય એવી વસ્તુ શીખવાડવામાં આવી છે જેવી અત્યાર સુધી કોઈ શીખી પણ નથી. થી અને અમે કીધું અમે તો જયારે કોલેજમાં આવ્યા ત્યારે અમને આવ્યું.
એ હા એજ તો બાકી આપણા ટાઈમ માં પહેલા જ. સ્કૂલમાં પણ ત તો આવું કઈક કશું હતું જ.
ના આપડે તો ખાલી કોમ્પ્યુટર સુધી ના જતા ને એમાં બી કોમ્પ્યુટરમાં તો. સાયબર સેક્યુરિટી. ને હેકરનુંું તો એ આપણાને થોડું બી થોડું બી ધ્્યાન નોતું. ત્યારે શીખ્યા ત્યારે અ ત્યારે થોડું થોડુંક. નલેજ આ તો એમાં એ આ આવી ગયું.
હા અને એમાં તો મતલબ કેવું આમાં ખાલી એક્સેલને વોર્ડ ને ડોક બું શીખડેલું આ લોકોને તો અત્યારે બધું અત્યારે એટલું બધુંીખડે છે હું મા ભાઈને પૂછું તો એ મે કીધું આ તો અમને સ્કૂલમાં કદી નઈ ભણાવ્યું ત્યારે કોલેજમાં ખબર પડે આવું બધું
હા અને કોલેજમાં બી એટલું એડવાન્સ મૂકી નથી દીધું હજુ તો અમારે બીબી એમાં આઈટી છે ને તો અમારે બેઝિક જ આવે છે ફર્સ્ટમાં અમારે એક્સેલ એમએસ વને પીપીટી આવ હતું સેકન્ડ યર માં અમારે ફોર્મ્સ આવ્યા સી પ્લસ એવો આવ્યો આ ના આ થર્ડ યર માં ફોર્મ્સ એવું છે હજુ તો એ આઈ જે આવ્યું મેન એવું તો અમને ક નોલેજ જ નથી હ અત્યારે
હમ તમે થર્ડ યરમાં છો
હા અનેંતું
હ મેબી હું બી થર્ડ યર માં જ છું
અચ્છા તો તમે ફોર્થ યર એન ઇ પી લાગ્યું હશે ને ફોર્થ યર તમે કરવાના
હા કરવાનું ને હવે તો કમ્પલસરી થઈ ગયું છે
કમ્પલસરી છે તો એ લોકો ના કરવાની પડે છે કે ના કરવું હોય તો ના થાય એમ
ના પણ પછી છે ને આગળ જતા જયારે આપણને માસ્ટર્સ કરવું હોય ને તો આપણને બે વર્ષ નું કરવું પડે
હા એ તો છે પણ લોકો એ કરવા બી રેડી છે એમ કે ચાલા ત્રણ વરસ કર્યા તો જો બીજું એક વરસ કઈ બગાડ્યા એમ બધ ધાને જોબ ને બધાની પડી છે એટલે
ત એના કરતા એક આમ એક વરસ વધારે ભણી લીધું હોય બેચલર્સમાં તો મેસ સીધું તમને એક વર્ષ નું થઈ જાય એક વર્ષ પછી તમે
અને રૂલ કાઢ્યો છે તો કશું જોઈને જ કાઢ્યો હશે ને સ્ટુડન્ટ ના ફાયદા મા ટેજ હશે ને આમ ની તો આમ કરવાનું તો છે જ ને
હા એ છે અને પણ અમારા પેલાના જે એની વાળા હતા ને એમને કેવું હતું કે છે ને અમે એ લોકો જે માસ્ટર્સમાં એ લોકો ભણસે ને ત્યારે અમે બેચલર્સમાં ભણી જઈશું
અચ્છા અચ્છા પણ આપડે જોઈએ તો ખરા આપડાથી એક વરસ વાળા આગળના છે તો ખરા એ પીવારા એ લોકોની શું હાલ થાય છે
એજ તો અને હાલ છેલ્લે જયારે પ્રેઝન્ટેશનું આવે ને ત્યારે ખબર પડે હોય ને ત્યારે
હ અત્યારે તો કોલેજમાં આવ્યા ત્યારે ખબર પડી કે ચેટ જીપીટી જેવું બી એ આઈ નવું ટુલ એનું બનાવું છે અત્યારે તો અમને કશું બી સર ટીચર પૂછે ને તો અમે ક્વિકલી અમે ચેટ જીપીટી ને જ પૂછી લેયે છે કશું બી જવાબ હોય ને તો સેકન્ડોમાં જ આ આવી જાય છે
એજ ને અમે તો આખી એક્ઝામ એજીપી પરથી આપે છે કારણ કે સર ટીચર કશું સિલેબસ ને એવું કઈ આપ આપે જ નહીં સ્કૂ કોલેજમાં જે પીડીએફ માંથી ભણાવે એજ અને ટોપ લખીને અમે પછી ચેટ જી પી ટીને મતલબ પૂછીને વાત કરી લિયે હા ભાઈ આવું શું આવશે તો એના પરથી જ એક્ઝામ આપીએ
તો અમારે આવું છે અમાને તો મટીરિયલ આપે છે ને તોઈ છતાંય અમે લોકો ચેટ જીપીટી પરથી વાંચયે છે એ જે મટીરિયલ નું હોય ને એ કોપી પેસ્ટ કરી દેએ ચેટ જીપીટી પર અને એમ કે આની લેંગ્વેજમાં અમને આપી દો એટલે ચેટ જીપીટી એટલી મસ્ત ઇઝી લેંગ્વેજમાં આપી દે દેને આપ પડાને તો આપડાને ભણવું પણ અમે કે ઈઝી થઈ જાય એમ અને આપડાને ખબર પણ પડી જાય. કેમ કે મટીરિયલમાં તો આમ એટલામ થોડા આમ હા ડિફિકલ્ટ વર્ડસ હોય આપડાને યાદ ના
હમ.
અસાાઈનમેન્ટ રિપોર્ટ કંઈ પણ બનાવનું આપે ને તો મેં તો ચેટ જીપીટી જ કરી દે અને એટલું મસ્ત આમ પીડીએફ આપડાને જોઈતી હોય તો પીડીએફ નામાં કન્વર્ટ કરી આપે ચેટ જીપી ઇમેજીસ પણ આપડાને આપે છે ચેટ જીપીટી. એલે એ કંઈક એટલો મસ્ત યુઝફુલ આપડા માટે ટુલ બનાવી દીધું છે ને જે એ આઈ એ. એક સારો યુઝ છે એનો.
એ જ તો હું તો બધું ચેટ જીપીટીમાંજ નાખી દઉં કે આ કશું બી કામ હોય બોધું ચેટ જીપીટી કર દો.
સેમ પાછી જેટલી લેંગ્વેજમાં જોતું એટલી લેંગ્વેજમાં ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી તર્કીશ બધી જે એમાં જોતો એમાં
લી ડિટેલ માં આપડે માંગવું એટલી ડિટેલ માં એ આપણને આપે.
એટલે અત્યારે જેને જો ચેટ જી પી ટી બધાને યુઝ કરતા આવડે ને તો કોઈ માણસ ડોબું કઈ જાય થાય નહી એમ. કઈ ઉલ્લું બની ને પણ ના આવે કેમ કે આપડે કોઈ બાર ટ્રાવેલિંગ માટે નીળ્યા હોય તો આપણાને કશે વસ્ ખબર ના તો માણસ આપણા મૂર્ખું કેમ બનાઈ જાય જો આપણી જોડે અત્યારે એડવાન્સમાં જે એટલી નોલેજ હોય તો કોઈ આપ મૂર્ખું પણ ના બનાવી શકે ને.
હમ્મ અને પણ એના ડિસલાઇક્સ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ બહુ બધા છે જે એટલા એના એડવાન્ટેજીસ છે ને એટલા જ એના ડિસએડવાન્ટેજીસ છે અમને તો શું કેહેવાય આની અંદર છે ને આ લોકો આ ટલું બધું ભણાવે ને કે સૌથી વધારે અમને તો ગેરફાયદા જ લાગ્યા આના. કારણ કે આમાં કેવું હોય કે અગર સામે વાળા એ વસ્તુ જોવે છે કે હા ભાઈ ચેટ જી બી ટી આટલું પાવરફુલ છે આ બધું પણ એ લોકો એના પાછળના રીઝન્સ તો નહી જોતા કે એને બનાવવામાં કેટલી તકલીફ લાગી ત્યારે જ એને આન્સર આપે છે આવો.
હા એ તો છે ને એને જે શું કેહેવાય જે લોકો અહ આપડે કંટ્રોલ કરતા હોય એને શું કેહેવાય જે લોકો પાછળ એમાં સોફ્ટવેર એ એ કરતા હોય હા બેકેડમાં જે લોકો હોય એ લોકો આટલી સે કેન્ડ માં આન્સર આપે છે તો એ લોકો કેટલું આમ મહેનત કરી હશે તેરામ એટલું
તો અને એના એના કેટલા એવા ક્રાઈટેરિયા છે જે લોકોએ ફૂલફિલ કર્યા હશે કે ભાઈ આવું આપ આપડણે પૂછીએ તો એનો આન્સર આવો જ આવો જોઈએ એનું મતલબ આપડે એને એવું પૂછીએ કે કોઈ વખતે આપડણે ગુસ્સામાંય ના હોય એને કહી દીધું તો કઈ દે મારા આન્સર નહીં આપ કો તો પછી એવું બધું એને શાંતિ થી શીખવાડ્યું કે ના ભાઈ એને એવું ટ્રેન કરવામાં આવ્યું કે તારે સામે વાળા પર્સન જોડે આવી રીતે જ વાત કરવાની.
અચ્છા એવું છે તો મને
હમ્મ, ના એને એવું શીખવાડવામાં આવે એને ટ્રેન કરવામાં આવે.
અચ્છા એમ છે.
હમ્મ. એને ટ્રેન કરવામાં આવે કે આપડે કેવી રીતે મતલબ સામે વાળા પર્સન જોડે વાત આની અને પછી એ જે પૂછે એનો કેવી રીતે આન્સર આપવાનો હોય. એવી રીતે બધા એ આઈ ટૂલ્સ શીખડવામાં આવ્યું છે જેમ કે ચેટ જી પી ટી અત્યારે બો પોપ્યુલર છે એમ જેમીનાય બી બહુ પોપ્યુલર હતું વચ્ચે. પછી નોટબુક એ આઈ છે એ બી બહુ પોપ્યુલર છે અમુક એ આઈ છે ને ખાલી આપડે પેલા એ લોકો માટે જ હોય જેમકે જે રિસર્ચર્સ અને સાયન્ટિસ્ટ હોય ને એ લોકો પાસે ટાઈમ ના હોય બુક સ વાંચવાનું એટલે એ લોકો આવા એ આઈ પર નાખી દે અને એ લોકો બસ એની સમમરી આપી દે એ લોકોને એમ પણ અમુક એ આઈ એવા બી હોય છે જે મિસ્ટેક્સ કરે છે જેમ કે ચેટ જી પી ટી કરે છે અમુક વખત મિસ્ટેક.
હા, સારું તો થૅન્ક યુ મને આ ટલી ડિટેલ્સ આપવા માટે. હમ્મ.
ચલો.